હલો.
હલો.
કેમ છો?
મજામાં.
હમ્મ હુ પણ મજામાં છું અ આપ પના જ અ સ ઈ એના વિશે સંવાદ કરે કે અક્ષરા લીહન અ લીહન હાય હાય અન દો મહિલામાં ફિલ્મો જોવુ અ અવ વિરુદ્ધ પુસ્તક આ વાચું આ વિષય અ વિષય વરતા વિષય પર વાત કરવું હમ્મ
હા, ચાલે ચાલે
હા, આ કાલે એ એક સુંદર ફિલ્મ જોવ ગઈ હતી હું તો ખુબ મજા આવી મને તો.
હા, પણ મને તો ફીલમ કરતા પુસ્તક વાચવું ગમે વધારે ગમે છે.
હા, એકદમ આ ફિલ્મા તો બધું આ આ કોર્સ અમને જોવા મળે છે સ્ટોરી જેમ કે મ્યુઝિક, મોશન, એક્ટિંગ બધું એક સાથે મળે છે ને
હા, એ સાચું છે પણ પુસ્તક વાંચતા આપણે પો તાની કલ્પના થી આખું વિશ્વ બનાવી શકે છે. એની મજા અલગ જ અલગ જ હોય છે.
હા, પણ આજકાલ કોને એટલું ટાઈમ છે ત બે-ત્રણ કલાક માં ફિલ્મ પૂરી થઈ જાય તો
હા, સમયનો સવાલ નથી પણ રોજ વીસ ત્રીસ મિનિટ વાંચો તો પણ ઘણા પુસ્તકો પૂરી જાય
હું પણ ફિલ્મ જોતા ફેમિલી સાથે બેઠીને એન્જોય કરી શકો છે ને
હા પણ અને પુસ્તક પણ ફેમિલી અ ફેમિલીમાં એકબીજાને સ સસ્ટે કરી શક સજેસ્ટ કરી શકાય પણ એના વિશે ચર્ચા કરવી જોઈએ પણ મજાની વાત છે ને
હા ફિલ્મમાં માનલો કેશન ટ્રેસ ડ્રેસ મ્યુઝિક બધું જોઈને એ પણ મન ખુશ થઈ જાય ને
હા પણ પુસ્તકમાં લેખન શબ્દોથી એવી રી તસવીર ઉભી કરે છે કે મનમજ ફિલ્મ બના ચલાવા લાગી જાય
હમ્મ હું માનું છું કે ફિલ્મથી ઇમોશન જલ્દી સમજાય છે ને કારણ ફિલ્મમાં બટું આંખો સામને મળે છે
હા આપન પુસ્તક ઇમોશન ને અ ઉડાનથી સમજાવે છે પણ પાત્રના વિચારો પણ ખબર પડે છે
હા પણ ઘણી ફિલ્મો પુસ્તક પરથી બનતી હોય છે ને
હા પણ ઘણી વાર પુસ્તક વધારે સારી હોઈએ ફિલ્મમાં ઘણા સીન કાપી નાખતા હોય
હમ્મ એ વાત તો મેં પણ સાંભળી છે કારણ ખૂબ જ લોકોએ કહ્યું હતું મને પણ
હમ હું પહેલા પુસ્તક વાંચું પછી એની ફિલ્મ જોવું પછી ફરક અ શોધવાની મજા આવે
હા હું તો પહેલા ફિલ્મ જોઉ પછી જો સ્ટોરી સ્ટોરીમાં ગમે તો પુસ્તક લઉં
હા એ પણ સારો રસ્તો છે
હમ કારણ કેમ છે કે ફલમાં જો ત સ્ટ્રેસ ઓછો થઈ જાય
હા પુસ્તક વાંચતા પણ મન શાંત થઈ જાય ધ્યાન અને ધ્યાન એક જ ગાય રહે તો પછી વાંચવાનું ઈચ્છા પણ ખૂબ વધે છે
હા અને ફિલ્મ જોવા માટે ઘણી ટેકનોલોજી મળી ગઈ છે ને તો મોબાઈલ ટીવી ઓટીટી બધું આ મળે છે
હા પુસ્તક પણ આજે ઈ બુક ઓડિયો બુક સ્વરૂપે સહજ મળી જાય છે
હા આ તો સાચું છે એ તો સાચું છે ખર જ ખુબ સાચું બોલ્યા તમે
હમ અ પુસ્તક વાંચવાની આદત થી ભાષા સુધરાય શબ્દ ભંડાર વધે લેખન
અ હા ફિલ્મથી તો પણ ઘણી નવી માહિતી મળે છે જેમ એતે અશ્વિતને પ્રેરણા બધા પ્રકારની ફિલ્મ આવે છે
હું એનો વિરોધ નથી કરતી સારી ફિલ્મો જરૂર જોવા જોઈએ
હા તો પછી આપડે બંને સ સમત કે બનો નું મહત્વ છે
બિલકુલ ફિલ્મ મનોરંજન આપે છે અને પત જ્ઞાન અને કલ્પના શક્તિ વધારે છે
હા નાના બાળકો એ પણ પુસ્તક વાંચવાની આદત પાડવી જોઈએ
હા હા પણ અને સમય મળે ત્યારે સારી ફિલ્મ પણ જોવી જોઈએ
એટલે સંતુલન જરૂરી છે ને
એકદમ ફક્ત સ્ક્રીન સામને જ ન બેઠું છે જો અને પુસ્તક પુસ્તકમાં પુસ્તક પુસ્તક મે અણજણ ખોવાઈ જવ બંને વસ્તુઓ યોગ્ય ઉપયોગ બનાવે છે
હા આજની આપની વાતથી મને તો બઉ માહિતી એ મળે છે કે એક પુસ્તક જરૂરી વાંચવું જોઈએ
અને હું હર મહિને એક સારી ફિલ્મ જરૂર જોઈશ જેમ કે હવે આપને દેખાને જ મળીએી કે છાવા જેમ કે આપનો આપણે જેનાથી આપનો ઇતિહાસ અ ઇતિહાસ ન જ્ઞાન આપે છે એવા અ પિક્ચર જોવાનું ખૂબ બહુ જરૂરી વાત છે આજના જમામાનામાં
હા હમ હા તો સાચું છે કારણ પુસ્તક વાંચવાથી પણ ઘણું જ્ઞાન મળે છે ને
બરાબર
એટલા માટે પુસ્તક વાંચવું જરૂરી છે
હા પણ પિક્ચર પણ હું તમે બોલું જેમ ઇતિહાસ જો દેખાય છે તેમાં જેનાથી આપણે ઘણો સારો હ સંદેશ મળે છે તો એવા પિક્ચર જોવાથી આપણે શું આપણા બાળક પણ જોવું જોઈએ હ
પન પુસ્તક વાંચવાની આદત કેમ છે જીવનમાં? તો ખૂબ સારી આદત માનવામાં આવે છે ને! તો પુસ્તક આપના જ્ઞાનને વધારે છે. અને નવી વાતો શીખવાડે છે, રોજ થોડો સમય પુસ્તક વાંચવાથી, આપની વિચારશક્તિ પણ મજબૂત બને છે ને! હા, કારણ પુસ્તક વાંચવામાંથી ભાષા પણ સુધરે છે. શબ્દોકોશ પણ શીખવા મલે છે અને બોલવાની અને લખવાની પન ક્ષમતા વધે છે ને એનાથી? દી
બરોબર, અણે પુસ્તક વાંચવાથી આપણે જ્ઞાન પણ સારું મળે છે, આણી પુસ્તકોમાં પણ બહુ પ્રકારના પુસ્તકો હોય જેમ કે આપણે શામી આઈ જોઉં એ બહુ સરસ છે, પુસ્તક છે.
હા, પુસ્તક આપણનું ને, વધારે છે ને કેમ છે બાળકો મળે અ શીખવા મળે છે ને, બાળકોને એ પન લખવાની ક્ષમતા પન વધે છે એનાથી અને પુસ્તક આપને પ્રેરના પન આપે છે ને!
બઉ બરોબર વાત કરયા તમે
કારણ કેમ જે પુસ્તક આપનું પુસ્તક જીવનમાં અનુભવ સમજાવે છે અને સાચો ખોટોનો ભેદ અ પન સમજાવવામાં મદદ કરે છે.
બરોબર
હા કારન કેમ છે, તનાવ ઓછો પન થાય છે અને મન પન શાંત રહે છે. હ કારન કેમ છે, રોજ ફક્ત વીસ થી તોસ મિનિટ પન તમે પુસ્તક વાંચવાની આદત પાડશો ના, તો જ્ઞાન, આત્મવિશ્વાસ અને વ્યક્તિત મહત્વ બંનેમાં સુધારો જોવા મળશે તમને, કારણ એટલે, આપનો બધા એ જો રોજ જો પુસ્તક વાંચવાની આદતમાં બી કેળવ, કેળવી જોઈએ ના?
હા, હા એટલે સંતુલન જરૂરી છે, બેઉમાં.
હા, કારન પુસ્તક વાંચું, એ જીવનની સૌથી, સારી આદતમાં એક છે ને?
બરોબર અને એના થી આપને સારું ધ્યાન મળે છે તો એ તો આપના માટે અણી જીવનમાં જેટલા બી બાળકો હોય, મોટા લોકો હોય, કે વૃદ્ધો
ફ ફિલ્માં તો સામને દેખીને મળે છે, પણ ફિલ્મ પછાડથી યાદ થોડી રહે છે કે યેનામાં યું થયુંતુ, યેનામાં તેવું થયુતું? પન પુસ્તક વાંચે તો કેમ છે, યાદ ભી રહી છે! લાઇન પન યાદ રહે છે. હમ, અને તેનામાં વિચારસક્તિ અને સમાચાર દિવસે દિવસ વધી જાય છે ને!
હમ
હમ ફક્ત પુસ્તકમાં માહિતી જ આપતું નથી, તો પન જીવન જીવનની સાચી રીત પન શીખવાડે છે એ. કારન કેવું છે કે એક સારું પુસ્ત તક આપના જીવનને નવી દિશા આપી શકે છે ના, નવો રાસ્તો આપુ છે.
હા, આ વાત બરોબર બોલ્યા તમે
હા આજના સમયમાં તો મોટો ભાગના લોકો મોબાઈલ, ટીવી અને સોશિયલ મીડિયામાં વધારે સમય પળ પસાર કરે છે, પન આના કારણે વાચમાંની દ હોય તો ચિત અ થતી જાય છે કારણ બાળકોને પણ સવાય નથી રતી એનું પુસ્તક વાંચવા હી આપણને બાળકોને બી સવાય લગાડું જોઈએ એ પુસ્તક આ ફિલ્મ તો બટ થોડી હતીથી આસપ ઇતિહાસમાં રહી શકે છે એકાદ જોઈને ફિલ્મ રહેતીથી એના કરતા પણ બાળકોને પણ વાંચવાની આદત લગવા લગવી જોઈએ અને આના કારણ વાંચવાની આદત ઓછી થઈ જાય તો પણ જો રોજ થોડી વાર પુસ્તક વાંચવામાં આવે તો તેનો લાભ ભી આખી આખી જિંદગી સુધી જ મળે છે ને
હા બરોબર છે
અને પુસ્તક વાંચવાથી આપની ભાષાી સમૃદ્ધ બને છે અને એનો આ શબ્દ કો પણ શીખવા મળે છે ને બાલ કો તો શૈ શૈલી પણ સુધરે છે હા બાલકો શૈલી પણ સુધરે છે અને લખવાની ક્ષમતા પણ ખુબ જ વધે છે એના કરતાં બાળકોને પણ પુસ્તક ન મહત્ત્વ સમ સમજવું જોઈએ મને તો તારી સાથે વાત કરીને એનો મહત્ત્વ સમજી ગયો કે ફિલ્મથી તો પુસ્તક જોવામાં સારું છે ચાલ છે ખરી મળજો
ચાલશે ચાલો
હા